અ હું બોલો શું કરો છો હા તમે.
બસ અમે પણ મજામાં કેમ છો?
બસ સારા તમે શું કરો છો?
બસ જો આજે તો બેઠા છીએ વરસાદ આવી રહ્યો છે. હ ક્યાય બહાર જવાનું છે નહી તો ચલો આજે તમારી સાથે થોડી વાર વાત કરું. હ
હા હ અહીં બી વરસાદ બહુ જ પડી રહ્યો છે હ. આખા આમારે તો બધે બહાર પાણી પાણી ભરાઈ ગયા છે.
હા. અમારે એવું જ છે હા બહુ પાણી ભર્યું છે રોડ તો એટલા બધા ખોદ્યયા છે ને. તે જો બહાર જઈ ને તો પડી જવાનો ડર રે છે.
હા અમારે બી અહીંયા એટલું બધું પાણી ભરાઈ જ છે ચોમાસા આમાં કે નામ પૂછો વાત ના કઈ બહાર જવાય ના કશું.
હમ તમે પણ ચોમાસામાં બધું ધ્યાન રાખજો પાણી પીવામાં ને એમાં અ છે કેમ કે સિઝનલ બીમારી બઉુ થઈ જાય આમાં ખબર તમને
હા હા અને બાર નુ તો ખવાય જ નહી કેમ કે એટલો ગંદવાળો હોય અને તમે બહાર ન કહો તો વધારે બીમાર પડી શને
હ હ ચોમાસા આમ તો છે ને પાણી ને ઉકાળીને પીવાનું પછી ખુલ્લો ખોરાક ના ખાવું છ. જોઈએ અને
એલ વ્યવસ્થિત બધું રાખવું જોઈએ, ને માખી મચ્છરો જેટલા બધા થશે ને હવે હા અને રા અ ખબર પેલા જીવડા આવે છે પાંખો વાળા એટલલે એટલા બધા ઘરમાં આવી જાય કે ત્રાસ થઇ જાય.
હ હ હા એતો શું કરો છે બીજું કોણ તમારા સાથે
હા બોલો ને
હમ તમે કોઈ ખોરાક વિશે ચર્ચા કરવીી તથી.
હા ખોરાક ને એ જ તો કહ છું કે ચોમાસામાં તો બરનું ના ખવાય અમને તો બીમાર પડી જ ભાઈ
હમ સાચી વાત છે. હા પણ તમને પોષકતા તો શેમ મળે કયા કયા ખોરાક ખાવાથી આપણને વધારે પોષણ મળશે
જો પહેલા તો જંક ફૂડમાંથી તો કંઈ મળે નહી, એ તો ખાલી સ્વાદ માટે જ હોય છે પણ જે છે એ ફળો છે. શાકભાજી છે, લીલા પછી કઠ થોડો છે એ, બધામાંથી તમને વધારે પોષક તત્વો મળી રહે
હમ હા
સિઝનલ પ્રમાણે એ બધી ભાજી ખાવ ને તો બહુ સારુ
હ હ નહી એમાં તો બધા ફ્રૂટસ તો બધા જ ભાવે છે, પણ વધારેમાં વધારે તો કેરી વધારે ભાવે હ એમ ઉનાળો આવે ને એ બહ જ પેટીઓ લાવ અમે કેરીને
હા કધી તો બહ મસ્તને ખાવાની બહ મજા પડે કે તમે રાત્રે ઠંડી ઠંડી કેરી કાપીને ખાવ તો મજા આવ રસ બી બહુ મજા આવે
હમ્મ તરવુંજ પણ ઉનાળામાં સારું તમારું બોડી માટેમ હમ
કે ઉનાળામાં તાપ જેટલો બધો હોય, ને તો તમારે તમે કેરી તરબૂજ એ બધું ખાાવ સ્ટેટી છે બધું એમાંથી તમને પૂરતું પ્રમાણમાં પાણી મળી રહે એ રસ મળી રહે તો તમારે શું કવાય ડડીહાઈડ્રેટ નથી જાય તમારી બોડી તો એટલા માટે ઉનાળામાં એ ખાવું જોઈએ.
હા અત તો પણ કઈ ગરમી ન તો કશું નક્કી જ નહીિ ઉનાળા માં લાગે છે. શિયાળા માં પણ વરસાદની સિઝનમાં પણ ગરમી લાગે છે.
ગ્લોબલ વોર્મિંગના લીધે થાય છે, કે કે હવે એટલું બધું પ્રદુષણ થઈ ગયુ છે, એના લીધે બહુ વાતાવરણ દૂષિત થઈ ગયું છે એના લીધે આ બધું થઈ રહ્યુ છે, કુદરતી આફ્ત તો આવી પછી આવી રીતે શિયાળામાં ઠંડી ના જગ્યાએ વરસાદ પડે અને ઉનાળા માં વરસાદ થઈ ગયો છે, હવે તો અને ચોમાસામાં વરસાદ વરસાદની જગ્યાએ હ ગરમી થવા માંડી છે, તો આ બધું કારણ એના લીધે જ છે.
હા હવે તો આખું વિશ્વ ગ્લોબિંગ વો સામે નડીજ રહ્યું છે કેમ કે પ્રદૂષણ કેટલા સાવધન થઈ ગયા છે. ત્યાં ત્યાં જો ઘરો બની રહ્યા છે, અને મોલ બને છે તો જડ બધા કપાઈ રહ્યા છે. તમને નથી લાગતું કે વૃક્ષોનું જતન કરવું મનુષ્ય જાતિ માટે બહુ જરૂરી થઈ ગયું છે.
હા એ તો છે જ કે પેલા તો એટલા બધા વૃક્ષો હતા જ્યાં જોઈએ ત્યાં તમને એ જ દેખાય પણ હવે તો જ્યાં જોઈએ- તેમ મકાનો અને બિલ્ડીંગો જ ઉભી- થઈ ગયી છે એના લીધે ઓક્સિજન પૂર- પૂરતા પ્રમાણમાં બી હવે મળતું નથી- આપણે ઝાડ વાવવા જોઈએ કે બધાને ઘરની બહાર-
હમ- હું તો એવું માનું છું કે જયારે તમારો જન્મ દિવસ હોય- કે કશું બીજું હોય ને દરેક વૃક્ષ આવું જ જોઈએ દરેક માણસે- તો કેટલા બધા વૃક્ષો થાય હે- હાલો- હલો- હલો- હલો- હલો- હલો- હલો- હલો-